તો.
જમ.
હા બસ મજા માં તૂ કેમ છે.
બસ હું બી સારી છું શું કરો છો અત્યારે.
કઈ ખાસ નહિ બસ આ મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ જોઈ રીતી ખબર જ નહી પડતી ક્યાર નો કલાક તો જતો રહ્યો.
મારી જોડે ભી એ થાય છે વિચારું પાંચ મિનિટ લઈને બેસું. એમાંથી કલાક ના બે કલાક નીકળી જાય ને તો એ ખબર નહી પડતી.
સાચી વાત છે ક્યારેય જતું રીવ ખબર જ નહી પડતી પેલા તો એવું હતું કે મોબાઈલ ખાલી વાત કરવા માટે હોય તો આખી દુનિયા મોબાઈલ માં જ આવી જાય છે એવું લાગે. એમાં બી ઇન્સ્ટાગ્રામ જોઈને બેસસીએ રોલ જોવા તો તો ક્યાં ટાઈમ જ ખબર જ નહિ પડતી.
એ જ ને અ આ અને બેન્કિંગ શોપિંગ ભણ. શું કહેવાય ભણવાનું છે કોઈ વસ્તુની મિટિંગ કરવી છે એક. આંગળી દબાઈને બધું કામ પતી જાય એટલે બધું મોબાઈલ થી જ થઈ જાય છે એટલે.
હા બધું વ પણ આમ કેટલા બધા ફાયદા થઈ ગયા આપણને એવું લાગે કે આટલું બધું કરવા થી ફાયદા બી થઈ ગયા એટલા બધા એમ પણ સામે નુકસાન બી એટલા જ છે.
એ તો છે બહુ જ. ફાયદા આપડણે જેટલા જોવા જઈ છે એની સામે નુકસાન બી આપડણે જોવા પડે છે. ખાસ કરીને તો આ સોશિયલ મીડિયા પર આપણે જેવા સવારે ઉઠ્યા નથી ને એ તો સીધું આપડે. વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એ જ ખોલીને જોતા હોઈએ છીએ.
હા એ વાત તો સાચી જ હું પણ પેલા એવી જ હતી. એલાર્મ બંધ કરીને સૌથી પેલો મુકી સીધું ઇન્સ્ટાગ્રામ ખોલવાનું.
અન પછી.
હ હા આ તે ઓછી કરી છે અત્યારે તો. સવારે હવે તો પાણી પીવું થોડીક વોક કરવા જઉ. પછી ફોન જોવું જોવું તો ખરી પણ એટલો બધો નહી પણ જોવાનો તો ખરી.
એ તો છે મારે બી એજ છે મારે આખ ખુલે છે ને સીધું ફોન હાથમાં આવે છે. એટલે એલામૅ તો બંધ થાય. મે એવું વિચારી લાવ કોનું સ્ટેટસ છે જોઈ લઈએ હું એ ટેવ તો પાડું છું કે ધીમે ધીમે વોક કિંગને બધું ચાલુ કરુ એમ.
સાચી વાત છે તો તું સૌથી વધારે પણ કઈ એપ વાપરે.
વોટ્સએપ તો રોજ વાપરીએ છે પછી યુટ્યુબ. છે ને ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામ પર ટાઈમ જતો રહેે એટલે ખબર ના પડે.
હા ફેસબુક નહી વાપરતી.
બઉ પેલા વાપરતી હતી પણ હવે વચ્ચે બઉુ ખાસ બહુ બધું આવ્યું હતું એટલે માટે ફેસબ ઓછું વાપરવાનું ચાલુ કરી દીધું તું આમ ના જેવું વાપરું બહુ નહીં.
સાચી વાત છે અને યુટ્યુબ પર એક શું જોવું ગમે તને.
યુટ્યુબ પર તો આપણે જોને ખવાનું બનાવેલુ ખાવ બનાવવાની નવી નવી રેસીપી જોતા હોઈએ. અને કુક વાર સવારે આપણે ખાવા ટિફિનને બધું કરતા હોઈએ એટલે ભજનો ચાલુ કરી દઈએ. મોસ્ટલી તો સવારે ટિફિન જ ચાલે સોરી અ સવારે ભગવાન નુ ચાલે ને ટિફિન બસ શું રેસીપી જોઈ શું નવું નવું બનાવું એ બધી જ વાત ચાલે.
હા એ વાત સાચી. હું બી ઘણી વાર છું કેટલા પણ મને તો ટ્રાવેલિંગ ને એનો બહું શોખ. કસે જાઉં તો ટ્રાવેલિંગ નું જોવું પછી કોમેડી કોમેડી વિડીયોસ જોવું. એ બધું. જો પછી રેસીપીને સ્ક્રીન શેર સ્કિન કેરના વિડિ એવું બોવ જોવ સવાર સવારમાં કેવી રીતે સ્કીમ કેર કરવી ને એ બધું.
બરાબર.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
બીજો કઈને ઇન્સ્ટાગ્રામ પર રીલ જો માં આખો ટાઈમ નીળ જાય છે ને જ ખબર નહીં. પડતી ક્યાંય નીકળી જાય આપડે.
હા બહુત સમય જતો અ રે બહુ જ સમય જતો ખબર જ નહી પડતી રી પૂરી થાય જાય તો બીજી આઈ જાય.
હા. એમાં એ જોવામાં જોવામાં આપણે વિચારીએ કે ચલો ને આના પછી અજી એનાથી વધારે હસવાનો આવશે હજી આનથી વધારે હસવાનું. છેલે.
હા.
રોલ કરતા જઈએ ઉપર ફેરતા જઈએ એ ફેરવતા જઈએ અને ફેરતા જઈએ એવું થાય.
સાચી વાત છે ને એવામ એવામ ક્યાં કલાક બે કલાક જતા રહે ને ખબર જ ના પડે મને બી એવું થાય કે આમ જોઉ આમ જોઉું. સ્ટોરી જોવ પછી કાંઈ રીલ્સ જોઉ પછી કોઈના મેસેજ કોઈ એક એવી પોસ્ટ. કરી છે બધું જોવું.
હમ્મ અને કઈક સાચું સારું શીખવા મળે આ સોશિયલ મીડિયા પર. તે એમાં સમયનું ધ્યાન બી બહુ રાખવું પડે છે પછી.
હા એકદમ સાચી વાત છે અને ઘણા લોકો પણ અત્યારે તો એ વસ્તુ સારી રીતે બી શીખે છે. પણ આ લોકો એનાથી બિઝનેસ બી કરે છે.
હા મારે ઓળખાણમાં જ એક જણ હતું એ ઇન્સ્ટાગ્રામ પરથી એક બે જણા છે બાકી એક જે છે સારા કપડાં ને બધું સારું વેચે છે. ઇન્સ્ટાગ્રામ પર એનું શું કેહેવાય. એની જાહેરાત આપે ને બધું કરે ને એટલા માટે વિડીયો મૂકે ને બધું કરે.
બરોબર છે મારી બી મિ મિત્ર છે એવી રીતે ઘરેથી કેક બનાવે પેલા આવું કોઈને. ખબર નથી ને પણ હવે જેવું બિઝનેસ આવે તો આખો બિઝનેસ એને ઇન્સ્ટાગ્રામ ઉપર જ કરી નાખિયું.
બરાબર. આમ સોશિયલ મીડિયા સારું છે પણ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. એ વધારે મહત્ત્વનું છે.
હા એ વસ્તુ બી સાચી વાત છે કે આપ આપડે કેવી રીતે ઉપયોગ કરે છે તે ક્યારે ઓલું ઓનલાન છેતરપિંડી સાંભળ્યું છે.
હમ કદી આપડે શું કેવાય. અત્યારે તો સોશિયલ મીડિયા પર છેતરપિડ ની નેવું બધું બહુ થાય છે તો તમે સાંભળ્યું છે એ રીતના.
હા હમણાં જ કેવું થયું તુ મારા એક સબંધી છે. એમનો ઓ. ટી. પી પૂછ્યો હતો. અને એમાં આપને કોઈ ધ્યાન નહી હોય સદનસીબે. તો બી એમને કઈ આપેલું નહી. નહી તો આજકાલ તો કેવું થાય છે એ ઓ ઓ. ટી. પી થી બી ફ્રોડ થાય છે.
હા. અને અત્યારે તો ફેસબુક શું કેવાય ફેસબુક ને બધા પરથી લિંક ને બધુંય. ફોન પર બહુ આવે છે.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
અત્યારે અને અમુક વાર. તો સીધું આરટીઓ ની શું કહેવાય એટલે એપી કેને બધું મોકલે કંકોત્રીની. પી કે મોકલે એમાં તો સહેજ લિંક ઓપન કરી નહીં. કે ખાતા માંથી પૈસા આપડા ગયા નહી.
સાચી વાત છે એટલે અત્યારે તો કેવું છ જણા નામનું ક બી આવે ને લિંક કઈ તો એના પર. કદ ન કરવાની.
હમ અને ફોનમાં સ્ક્રીન લોક રાખ્યું છે કે નહી રાખ્યું.
અ હા ફિંગર પ્રિન્ટ અને પીન બંને રાખ્યું છે.
બરાબર. કેમ કે અત્યાર તો હેક શું કે ફોન બી આપડે એટલા બધા હેક થઈ જાય છે ને એટલે. ખબર બી નહીં પડતી અમુક વાર તો બે બે વાર વેરિફિકેશન એવું બધું ટુ સ્વાઈપ. વેરિફિકેશનને ખાસું બધું રાખવું પડે આપણે અત્યારે તો.
હમ અત તપ ગીટ. એકદમ સિક્યોર સુરક્ષિત રાખવો બહુ જ જરૂરી છે એકદમ.
હમ કેમ કે પેલા તો ચલો ને આપણે વિચારતા હતા કે બેંકમાં જઈને પૈસા ઉપાડવાના છે એટીએમમાં જઈને પૈસા ઉપાડવાના છે જાતે. પૈસા લઈને બેંકમાં જવાનું પૈસા લઈને આવવાનું. કાર્ડ નહી બધામાં એ રીતનું જ હતું અને હવે તો જે હોય બધું. ફોનમાં મોબાઈલમાં જ બેંકનું આવી ગયું. પેમેન્ટ નું બધું બેંક માં જઈ ગયું ફોટા ને બધા એટલે. બહુ સાચવવું પડે છે.
એ બધું બી બહ જ સાચવ પડે તું ગૂગલ ફોટોસ નો ઉપયોગ કરે.
હા કરું છું ને એમાં બેકઅપ ને બેકઅપ રે એટલે. વાંધો ના બેકઅપમાં વચ્ચે કેમ કે મારે મારો જૂનો ફોન હતો. એ બગડ્યો એટલે ગૂગલ ફોટોઝમાં મારા ફોટા હતા એટલે સારું રહ્યું હતું. કે ભલે ને ફોન પાણીમાં પડે ને ખરાબ થઈ ગયો પણ મારે જે ડે ત્યાંને એ બધો હતો અમુક ફોટામાં એ બધું સારું સચવેય યુ એમ.
હમ એટલે એ બી બઉુ ઉપયોગી જ બેમાં મારો બધો બેકઅપ એમાં જ રાખવું છે.
બરાબર વોટ્સઅપ પર કેટલા ગ્રુપમાં એડ છો તું.
એમ તો ક્યારે ગણ્યા નહી પણ કદાચ ત્રીસ થી તો વધારે જ હશે એમ તો.
બરાબર મારે પણ એ રીતનું જ છે. આખો દિવસ નોટિફિકેશન આવતી રહેશે આવતી જ રહેશે. કોઈક વાર વિચાર આવે લેફ્ટ થઈ જવ પણ પછી. અમુક જે છે એ કામ ના ગ્રુપ હોય છેને અમુક બધા ફ્રેન્ડ સર્કલ ના ને બધ. દ હોય છે એટલે.
સાચી વાત છે પણ દુખ કરવાનું હોયને તો નો. િકન કાર કેફિકન થી બુ ડિસ્ટ્રક્ટ થ મારે બી એ. કાયસ ને એવું તો ના કે બધા ગ્રુપમાંથી ઉનીતરી જવાય ઘરા ઘર ના હોય ઘણા કામ ના હોય. પછી સંબંધોને બધું બી જોવાનું હોય.
હમ. એટલે તો છે જને નોટિફિકેશન બહ આપણને. શું કેવાય એ ભ્રમ આવેને ડિસ્ટ્રેક્ટ કરે કઈ કામ કરતા એ સા નોટિફિકેશન નહી. લાઈન જોઈ લો કોનું કોનો ફ મેસેજ આવયો. કોનો ફોન આવે્યો છે શું નોટિફિકેશન આવી છે જોવાની ઈચ્છા થઈ જાય.
સાતચ વાત સા. તો તું આમ દિવસમાં કેટલી વાર મોબાઈલ વાપરા.
હમ દિવસમાં. જોવું ને તો ચાર પાંચ કલાક તો એમને એમ નીકળી ગયા એ ખબર ના પડે. ઓછા તો નહીં હોય વધારે તો હશે જ.
સાચી વાત છે. મારે પણ લગભગ એટલો બધો જ થઈ જાય. પણ એમાં બધી એવું થોડુંક આપણે કામોબી જોતા હોઈએ. અને થોડુંક મનોરંજનો જોતા હોઈએ.
હ પણ એમાં કામનો સમય પણ ગણી લેવાનું અને અંદર એટલે.
બરોબર પછી સ્ક્રીન ટાઈમ ચેક કરે.
સ્ક્રીન ટાઈમ અઠવાડિયામાં એકવાર જોવું ના જોવું એ રીતે પણ જોઈ લવ ખરી અને ધ્યાનમાં રાખું કે જેમ બને એમ ઓછો થાય પણ ફ્રી પડ્યા નથી અને લીધું નથી એટલે વધી જ જાય છે અત્યારે તો મારે.
સાચી વાત છે. આજકાલ તો મોબાઈલ વગર આમ જીવનની આમ કલ્પના કરવી બહું મુશ
એજ ને અન અને પણ ક્યારેક જોડે બધા બેઠા હોઈએ પરિવારમાં. તો ફોન બાજુ પર મૂકી દેવો જોઈએ. અત્યારે તો અમુક જગ્યાએ કેવું થઈ ગયું છે કે નાના છોકરાઓને ફોન આપી દેય એટલે ભલે આખું પ પરિવાર બેઠું હોય સગા સંબંધીઓ બેઠા હોય ઈવન કોઈ પ્રસંગમાં આપડે ગયા હોઈએ તોએ પેલા અને અત્યારે આસમાન જમીનનો ફેર થઈ ગયો છે કે પેલા બધા પિત્રય ભાઈ બહેનો મલે બધું કરે તો બેસીને વાત વાતો કરે. રમતો રમે અત્યારે તો બસ બધા ભેગા થાય છે ને ચલોને ફૂ બધા પોતપોતાની જ મસ્તીમાં મસ્ત હોય છે. ફોનમાં જ મસ્ત હોય છે. કોઈ વાત ચિંત નઈ કસું જ નઈ
સાચી વાત છે. બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય.
એટલે આમ તો નિયમ એક તો બનાવો જ જોઈએ આપડે કે ફેમિલી જોડે છીએ તો ફોન બાજુ પર જ હોવું જોઈએ. અને જમતા આપડે ફેમિલી જોડે બેઠા હોઈએ તો મૂકી જ દેવો જોઈએ ફોન એમ જોડે બેસીને
સાચી જ વાત છે ને . પછી આપડે દિવસમાં ટાઈમ તો આપવો જ પડે પછી આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ તો ના સારું લાગે.
હમ. એટલે અને અત્યારના છોકરાઓને આપડે કહીએ કે કશું કહીએ કે ચલો ને આપડે તમે બુક પુસ્તકો વાંચો ચાલવા જાવ. અરે ઘરની બહાર ત મે રમવા જાઉં. તો છોકરાઓ ઘરની બહાર ના હું ઘરે રહીને ફોનમાં . છું મારે બાર તાપમાં નહીં જવું એ જગ્યાએ આપડે હતા તો આપડે તો
સાચી વાત છે. હા અ છે મારે કોલ આવે છે. હું તમને કરું ને પાંચ દસ મિનિટમાં હ ને.
હા હા વાંધો નઈ વાંધો નઈ તમે પતાવો શાંતિ થી મળીએ ચાલો. હા આવજો હા.